હ
હા હા આવે છે કેમ છો મજામાં
હા બસ મજામાં તમે
હા હા હું પણ મજામાં છું.
હમ
આજે અ આજે છે ને કોલેજ આવતી વખતે મેં રસ્તા પર ઘણા ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર જોઈ થોડા વર્ષો પહેલા તો આટલા ઇલેક્ટ્રિક વાહનો જોવા મળતા નહતા. પરંતુ હવે દિવસ દિવસે ને દિવસે તેમની સંખ્યા વધી રહી છે. મને આ વિષય ખુબ અ રસપ્રદ લાગ્યો અને તને ઇલેક્ટ્રિક વાહનો વિશે શું લાગે છે.
હા એવું મેં પણ ઘણી વખત જોયું તો છે. હવે લોકો ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર્યાવરણની ચિંતા અને નવી ટેકનોલોજી છે. અને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવામાં સરળ હોય છે અને તેનાથી ધુમાડો પણ અને ધુમાડો તેનાથી નીકળતો જ નથી. એટલે આમ જોવા જઈએ તો એ સારું જ છે.
હા સાચી વાત છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં પ્રદુષણ અ હ પ્રદુષણ ફેલાવે છે મોટા શહેરોમાં કેવું કે વાહનો ના ધુમડા ને કારણે છે ને હવાની ગુણવત્તા ખરાબ થઈ થઈ ગઈ છે. જો વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ કરે ને તો આપડે પ્રદુષણ ઘટાડવામાં મદદ મદદ થઈ શકે છે. એટલે આપડણે વધારે ઇલેક્ટ્રિક વાહનોનોો ઉપયોગ કરીએ તો ઘણું સારું કેહેવાય.
હા
એલલે હા અને ઇલેક્ટ્રિક વાહનોનોો અવાજ પણ ઓછો હોય છે તેથી આપણે ધ્વનિ પ્રદુષણ પણ ઓછું થાય શહેરોમાં જ્યાં ટ્રાફિક વધારે હોય છે ત્યાં એક મોટો ફાયદો રહે છે.
હાા હા સાચી વાત છે અને મારા એક કાકાએ થોડા મહિના પહેલાં જ ઇલેક્ટ્રિક્સ સ્કૂટર ખરીદ્યું હતું તેઓ કહેતા હતા કે રોજના ઓફિસ જવા માટે તેનો ખર્ચ પેટ્રો સ્કૂટર કરતા ઓછો પડે છે. ઘરે જે ચાર્જ કરી શ કર એટલે પેટ્રોલ પંપ પર જવાની જરૂર જ નથી પડતી. અને આ તો ખરેખર સારો ફાયદો છે. જોકે ઇલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે તેની બેટરી ચાર્જિંગ સમય અને એક વખત ચાર્જ કર્યા પછી એટલું અંતર કાપી શકે છે તે બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ.
હા. અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં છે ને ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ઓછી છે. લાંબી મુસાફરી કરતી વખતે લોકો વિચારે છે કે રસ્તામાં ચાર્જિંગ ક્યાં મળશે જો ભવિષ્યમાં વધુ ચાર્જિંગ સ્ટેશન બને ને તો લોકો વધુ વિશ્વાસ થી ઇલેક-ઇલેક્ટ્રિક વાહનો ખરીદે.
હા. અને સર હા બોલો
બોલો બોલો વાંધો નહીં.
અને સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને ચાર્જિંગ સુવિધાઓ વધારવામાં પ્રયત્ન કરે છે. તેથી ધીમે ધીમે આ ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે.
હા, મને લાગે છે કે ઇલેક્ટ્રિક વાહનો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દેશ માટે પણ ફાયદાકારક બની શકે છે. જો પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે ને તો ઉર્જા ઉર્જાના વિકલ્પો વધુ ઉપયોગ થઈ શકે છે.
હા.
પરં હા પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી નો યોગ્ય સંચાલન અને રિસાયક્લિંગ એ ઘણું મહત્વનું છે. ઉપયોગ પછી બેટરીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.
હા, સાચી વાત છે. અને આજકાલ લોકો ના ઘણા કોલેજ આજકાલ તો કોલેજ ના ઘણા વિદ્યાર્થીઓ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ કરે છે. કારણ કે તે ચાલવામાં સરળ હોય છે ચલાવવામાં અને રોજ જ ના નાના અંતર માટે ઉપયોગી બને છે. અને ભવિષ્યમાં ટેકનોલોજી વધુ વિકાસશે તો બેટરી ઝડપથી ચાર્જ થશે વધુ અંતર સુધી વાહન ચાલી શકશે અને તેની કિંમત પણ ધીમે ધીમે સામાન્ય લોકો માટે વધુ અનુકૂળ બની શકે છે.
હા. મને લાગે છે કે પર્યાવરણ બચાવવા માટે આપણે પણ શક્ય હોય ત્યાં સુધી પ્રદુષણ ઓછું થાય એવા વિકલ્પો પસંદ કરવા જોઈએ. ઇલેક્ટ્રિક વાહનો પણ તેમાં એક સારો વિકલ્પ બને છે. પણ કોઈ પણ વ-વાહન ખરીદતા પહેલા છે ને પોતાની જરૂરિયાત બજેટ અને ઉપયોગને ધ્યાન માં રાખીને નિર્ણય લેવો જોઈએ.
હા અને આજના સમયમાં પર્યાવરણનું સર રક્ષણ કરવું ખુબ જ જરૂરી બની ગયું છે. વધતા પ્રદુષણ અને ઈંધણના વધતા ભાવને કારણે લોકો હવે નાના વિકલ્પો શોધી રહ્યા છે. જેમાં ઇલેક ટેક્ટ્રિક વાહનનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
હા એ તો એકદમ સાચું કીધું હવે તો શહેરોમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઈક કાર બસ એ બધું જોવા મળે છે ઘણા લોકો છે ને રોજ ઓફિસ જવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને શહેરમાં છે ને ટૂંકા અ તેની મુસાફરી માટે તે અ ખુબ સારું સાબિત થાય છે જેનાથી પ્રદુષણ પણ ઓછું થાય
હા સાચી વાત છે મારા પડોશી માં પણ એક પરિવારે થોડા સમય પહેલા જ ઇલેક્ટ્રિક કાર ખરીદી છે તેઓ કેતા હતા કે કાર ચલાવવાનો ખર્ચ અગાઉની પેટ્રોલ કાર કરતા તો ઓછો જ છે શરૂઆતમાં વાહનની કિંમત વધારે લ લાગે પરંતુ લાંબા ગાળે ખર્ચમાં બચત થવાની આશા છે
હા પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે એક વખત ચાર્જ કર્યા પછી વાહન કેટલું અંતર કાપે છે બેટરીની વોરંટી કેટલી છે સર્વિસ સુવિધા નજીકમાં છે કે નહી અને ચાર્જિંગની વ્યવસ્થા તો સરળથી ઉપલબ્ધ થાય છે કે નહીં એટલે બધી બાબતો નો ધ્યાન રાખવું જોઈએ જયારે આપડણે ઇલેક્ટ્રિક વાહનો ખરીદીએ ત્યાં ત્યારે
હા સાચી વાત છે એક વાત તો મેં પણ નોંધેલી છે કે હવે ઘણા મોલ ઓફિસ અને જાહેર સ્થળે એક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે આ ખૂબ સારો વિકાસ છે જો ગામડા અને હાઈવે પર પણ વધુ ચાર્જિંગ સ્ટેશન બનશે તો લોકો લાંબી મુસા મુસાફરી માટે પણ ઇલેક્ટ્રિક વાહન પસંદ કરી શકશે
હા એ તો ઘણી સાચી વાત કીધી સરકાર પણ છે ને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે ચલાવી રહી છે અત્યારે લોકોમાં જાગૃતિ વધે છે અને વધુ લોકો પર્યાવરણને અનુ વાહનો પસંદ કરે તે માટે સરકાર તરફથી ઘણા સારા પ્ર પ્રયત્નો થઈ રહ્યા છે અને ઇલેક્ટ્રિક વાહન વાહનો ના ઉપયોગ થી માત્ર પ્રદુષણ જ ઓછું થતું નથી પણ અવાજનું પ્રદુષણ પણ ઘટે છે જયારે રસ્તા પર ઇલેક્ટ્રિક વાહન પસાર થાય ને ત્યારે તેનો અવાજ ખુબ જ ઓછો હોય છે આપણા અ ઇલેક્ટ્રિક વાહનનો અ અવાજ એવું લાગે જ નહી કે આપડે વાહન પસાર થયું હોય
હા સાચી વાત છે જોકે દરેક ટેકનોલોજીની જેમ ઇલેક્ટ્રિક વાહનો સામે પણ કેટલાક એવા પડકારો બી છે જેમકે બેટરી ચાર્જ થવામાં સમય લાગે છે અને લાંબી મુસાફરી પહેલા આયોજન કરવું પડે પરંતુ દર વર્ષે પાસે નવી ટેકનોલોજી આવી રહી છે તો તેના કારણે આ સમસ્યાઓ પણ ધીમે ધીમે ઓછી થઈ જશે
હા મને લાગે છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો વધુ સામાન્ય બની જશે જેમ પહેલા મોબાઈલ ફોન દરેક પાસે ન હતા અને આજે લગભગ દરેક વ્યક્તિ પાસે છે તેવી જ રીતે છે ને ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનો પણ સામાન્ય બની જશે અને દરેક ઘરમાં જોવા મળશે આપણને અને જો વીજળીનો વધુ વધુ ભાગ સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા જેવા સ્વચ્છ સ્ત્રોતો માંથી મળશે તો આ ઇલેક ઈલેક્ટ્રોનિક વાહનોનો પર્યાવરણ ને મળતો લાભ પણ ઘણું વધી જશે એટલે પણ અ ભવિષ્યમાં તો આ ઇલેક્ટ્રિક વાહનો ન જો વધારે અ ચાલશે એમ
હા, અને આપણે પણ વાહનોનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ જ્યાં શક્ય હોય ત્યાં ચાલીને જવું અને ચાલવાથી અથવા શહેર અ પરિવહનનો ઉપયોગ કરવો પણ પર્યાવરણ માટે સારો વિકલ્પ છે, ઇલેક્ટ્રિક વાહનો પણ આવાજ પર્યાવરણ અ ત્રી, વિકલ્પોમાંથી એક છે હું પણ એવું જ માનું છું કે કોઈ પણ નવી ટેકનોલોજીનો સ્વીકાર કરતી વખત તે તેના ફાયદા અને મર્યાદા બંને સમજવી જોઈએ યોગ્ય માહિતી મેળવીને નિર્ણય લેવો હંમેશા તા વધુ સારું હોય છે
હા, સાચી વાત છે આજકાલ દુનિયાભરના ઘણા દેશો પ્રદુષણ ઘટાડવા માટે સ્વચ્છ ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનો પ્રોત્સાહન આપી રહ્યા છે જો આપણે કુદરત ને બચાવવી હોય તો પર્યાવરણ ને ઓછું નુકસાન પહોચ પહોંચાડતા વિકલ્પોને અપનાવા અપનાવા પડશે આ પણ ઇલેક્ટ્રિક વાહન અ પણ ઓછું પ્રદુષણ કરે છે એટલે આપણેે એ વિકલ્પ વધારે પસંદ કરવો જોઈએ પેટ્રોલ વાળા વ્હીકલ કરતા
પરંતુ વાહનો નો પ્રકાર ગમે તે હોય ટ્રાફિક ના નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે હેલ્મેટ પહેરવું, સીટબલ્ટ બાંધવી, મર્યાદા મર્યાદિત ઝડપે વાહન ચલાવો અને મોબાઈલનું ઉપયોગ ન કરો આ બાબતો દરેક વાહન ચાલકને ધ્યાનમાં રાખવી જોઈએ
હા, સાચી વાત કીધી આપણે અ પર્યાવરણનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે એ એના માટે આપડે છે ને પહેલા તો પ્રદુષણ થતું અટકાવવું પડે અને આ એક અ આપણેે જો ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ કરીશું ને તો એનાથી પ્રદુષણ ઘટશે અને બીજું જે ધ્વનિ પ્રદૂષણ થાય છે હોર્ન વગાડવાથી એ પણ ઓછું થશે એટલે આપણેે ઇલેક્ટ્રિક વાહનો વધારે પસંદ કરવા જોઈએ
હા
આપણેે હવે એ સંકલ્પ કરીશું કે પ્રદુષણ ઓછું કરીએ અને શક્ય બને એટલું આપડે ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ કરીશું
હા, હા, સાચી વાત છે
સારું તો, ફરી ક્યારેક ફોન કરીશ હવે
હા, હા